હલો.
હા મારો અવાજ સંભળાય છે તમને?
હા મને તમારો ક્લિયર અને સ્પષ્ટ અવાજ આવે છે મારો અવાજ આવે છે તમને?
હા તમારો અવાજ પણ આવે છે નમસ્કાર કેમ છો?
હા નમસ્તે અમે એકદમ સારા છીએ એમ તમે કેમ છો?
બસ મજામાં. તો આજેજે આપણે સકારાત્મક વિચારસરણી જે છે એમના ઉપર વા ટોપિક ઉપર વાત કરીએ.
હા જરૂર બહુ સારો એવો ટોપિક છે તો આપડણે જરૂર એને પર વાત કરવા જઈવી છે.
હા અ જીવનમાં દરેક વ્યક્તિને મુશ્કેલીઓ આવતી હોય છે. પરંતુ જે વ્યક્તિ સકારાત્મક વિચાર રાખતો હોય તેને મુશ્કેલી, પરિસ્થિતિમાં જે છે એ પણ આગળ વધવાનો રસ્તો શોધી લેતો હોય છે એમ.
હા તમે સાચું કહો છો. કે મુશ્કેલી છે એ બધાને આવતી જ હોય છે. પણ એને ફેસ કઈ રીત તે કરવાનું એ આપડી ઉપર હોય છે. તો જયારે બી આપડ ક્યાંક પ્રોબ્લેમ ને એવી હોય તો ત્યારે આપણે હંમેશા પોઝિટિવ વિચારવું જોઈએ. સકારાત્મક એટલે કે ન નેગેટિવ ના વિચારવું જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે. અ અ શું માત્ર સકારાત્મક વિચારો જે છે એમનાથી જ આપણને સફળ તા મળી જાય છે?
એ ના
હા સકારાત્મક વિચારો સાથે આપણે જે છે એ મહેનત પણ કરવી પડે છે. આયોજન પણ કરવું પડે છે, સતત પ્રયત્ન પણ જરૂરી હોય છે. એટલે માત્ર જે વિચારવું એ જ થતું નથી. પણ કાર્ય પણ આપ આપણે કરતું રહેવું પડે છે એમ.
હા તમે સાચું કહો છો. કે આપડે કાર્ય પણ કરતું રહેવું પડે છે. અને ઘણી વખત નિષ્ફળતા મળ્યા પછી લોકો નિરાશ થઈ જાય છે.
હ
તો એવું ના થવું જોઈએ. ભલે આપડે નીર નિષ્ફળ થયા હોય. પણ આગળ જતા આપણે ફરી એ આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે. અને જો આપણે સકારાત્મક વિચારસરણી રાખીશું, વિકસાવીશું. તો એના કારણે પણ ઘણા બધા કેવી રીતે વિકસાવી એ માટે પણ ઘણા બધા એવા પાસાઓ હોય છે, કે રોજ આપણે સારું સારું વાંચવું જોઈએ. સારા લોકોની સાથ આપવો જોઈએ. પછી પોતાના લક્ષ્ય ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. પોતાની તુલના જે છે એ બીજાઓ સાથે ન કરવી. અને દરરોજ કઈક ને કંઈક નવું શીખવાનો પ્રયાસ કરતો રહેવો જોઈએ.
હા તમે સાચું કહો છો. કે આપડે બીજા અન્ય કોઈની જોડે તુલના ના કરવી જોઈએ. કેમ કે બધાને પોત પોતાની એ અલગ અલગ ખાસિયત હોય છે. જેમ કે કોઈને વાંચવાનું વધારે ગમતું હોય, કોઈને ડાન્સિંગ ગમતું હોય, સિંગિંગ ગમતું હોય, રમત ગમતનું ગમતું હોય. તો બધાનો અલગ અલગ શોખ હોઈ શકે. તો આપણે એકબીજા જોડે તુલના ના કરવી જોઈએ અને હરીફાઈ ના કરવી જોઈએ. આપણે વિચારવું જોઈએ કે આપણે શામાં બેસ્ટ છીએ. અને આપણેે એ રીતે આગળ વધવું જોઈએ.
હા અને એમાં પણ કહેવું છે કે આજકાલ સોશિયલ મીડિયાની અસર પણ જે છે એ લોકોના વિચારો પર પડતી હોય છે. અને જો આપણે સતત નકારાત્મક સમાચાર અનેક બિનજરૂરી વસ્ તુઓ જે છે એ સમય પસાર કરતા હોય. તો મન પણ ખરાબ અસર પડતી હોય છે. અને તેની સોશિયલ મીડિયાની જવાબદારી જે છે. એનો પણ આપણે સમજદારીપૂર્વક જે છે એ ઉપયોગ કરવો પડે છે કારણ કે જો આપણે સોશિયલ મીડિયાનો સમજદારીથી ઉપયોગ ના કરીએ અને ગમે ત્યારે જ આપણે રીલ્સ સ્ક્રોલ કરીને રાખીએ કે પછી યુટ્યુબ જોવું કે ફેસબુ બુક જોવું કે ગમે તે કરી એમાં જ ટાઈમ બગાડીએ તો આપણી જે છે સકારાત્મકતા ન આવે એમ
હા તમે સાચું કહો છો એટલે આપડે સોશિયલ મીડિયાથી થોડું દૂર રહેવું જોઈએ અને હું તો કહું જયારે બી આપણને નકારાત્મક વિચારો આવતા હોય તો ત્યારે આપડે થોડું બહાર જવું જોઈએ થોડું જ કિંગ કરવી જોઈએ આજુબાજુનું નેચર જોવું જોઈએ તો ત્યારે આપણું મન થોડું શાંત થઈ જાય છે અને સારા એવા સકારાત્મક વિચારો આવે છે
હા અને બીજું એ કે જ્યારે આપણે કાર્યસ્થળ ઉપર તેનો શું ફાયદો થતો હોય તો કે સકારાત્મક શક્તિ જે છે વ્યક્તિ જે હોય ટીમ સાથે જો સારી રીતે કામ કરતી હોય તો સમસ્યાનો ઉપ ઉકેલ પણ ઝડેપથી આવી શકતો હોય છે બીજા લોકોને પણ એમ આપણા માંથી- - પ્રેરણા મળી શકે છે. એટલે ઘણું બધું જે છે એ કાર્યસ્થળ ઉપર પણ એમને ફાયદો થઈ શકતો હોય છે.
હા તમે સાચું કહો છો. કે ઘણી વખત- - સકારમ ન ઉકેલે આપણને એકલા થી ઝડપીથી ના બનતું હોય તો આપણે- - એ આપડા પેરેન્ટ્સ છે આપડા ફ્રેન્ડસ છે- - તો એમની જોડે થોડી વાતચીત કરવી જોઈએ જેથી આપણને એનો ઉકેલ મળી શકે.
હા અને ચોક્કસ. તમારી વાત એકદમ સાચી અને જીવનમાં ગમે ત્યારે મુશ્કેલ સમય આવે. ત્યારે આપણે શું કરવું તો કે જો શાંત રહેવું પડે ઉતાવળ- - માં નિર્ણય ન લેવાનો હોય વિશ્વાસપાત્ર લોકોની- - સલાહ લેવાની હોય ધીરજ રાખવી પડે અને દરેક મુશ્કેલી કાયમી- - હોતી નથી એટલે ગમે તે મુશ્કેલી હોય એમનો- - સામનો કરવો પડતો હોય છે.
હા તમે સાચું કહો છો. એટલે ચોક્કસપણે જયારે સકારાત્મક- - વ્યક્તિ જે હોય એ ગુસ્સામાં પણ એ સમજ- - ને વધારે મહત્વ આપે છે તો આપણેે શાંત મંત રાખીને- - વિચારવું જોઈએ અને પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ.
હા. તમારી વાત ખૂબ જ સાચી છે અને સકારાત્મક વિચાર જે છે એ જ આપણને સફળ- - જીવનની શરૂઆત માનવામાં આવે છે. તો આપણે જે છે એ સકારાત્મક વિચાર વિશે તો ઘણી વાત કરી- - તો હવે એમને આપણે થોડું ઊંડાણથી જોઈએ. તો કે સકારાત્મક વિચારસરની જે છે એક વિચાર નથી. પરંતુ એક આપણી જે છે ને એક જીવન જીવવાની- - રીત માનવામાં આવે છે કેમ કે ઘણા લોકો એવું કહેતા હોય કે હંમેશા સકારાત્મક- - વકરેવું શક્ય નથી તો એના મતે તમારું શું કહેવું છે?
અ મારે એના માટે એટલું જ કેવું છે કે હંમેશા- - ગમે એટલો આપડણે નકારાત્મક વિચાર આવતા હોય પણ આપણે એક પોઈન્ટ એવો રાખવો જોઈએ કે આવું ચ- - સકારાત્મક આપડે વિચારે થોડું કઈક તો સારું થશે આપણાથી- - થોડોક ટાઈમ લેવો તમે થોડુંક વિચારો અને પછી નિર્ણય લેવો.
હા તમે સાચું કીધું કે જયારે કોઈને દરેકને દુઃખ આવતું હોય. ચિંતા હોય, નિરાશા હોય. પરંતુ જો સકારાત્મક વિચારસરણીનો જો અર્થ એ જ થાય કે મુશ્કેલી વચ્ચે પણ આપણે હિંમત ન હારવી જોઈએ અને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આપણે ગમે તેવી સમસ્યા આવે તો પણ તેને સ્વીકારીને ઉકેલ શોધવી જોઈએ એમ.
હા તમે સાચું કવ છો. અને કેટલાક લોકો ક્યારે બી મુશ્કેલી આવતી હોય તો એ લોકો ડરી જ હોય અને કશું નેગેટિવ વધારે વિચારતાં હોય નકારાત્મક. અને ખોટા કદમને એવું ઉઠાઈ લેતાં હોય. તો એવું ના કરવું જોઈએ જો તમે નકારાત્મક વિચારો આવે તો તમારે જે રીતે આગળ કીધું કે એકબીજા જોડે વાતો કરવી જોઈએ, કોઈની સલાહ લેવી જોઈએ. જેથી આપને એનો ઉકેલ આવી શકે કોઈ પણ મોટીમાં મોટી મુ- લી બી કેમ ના હોય તો આપડે એકબીજા જોડે વાતો કરવું જોઈએ.
જો આપણે છે ને માત્ર ફરિયાદ જ કરતા રહીશું તો સમસ્યા જે છે એ વધતી જશે. પરંતુ જો એનો ઉકેલ શોધવાનું શરૂ કરીએ તો રસ્તા આપણને મળવા લાગતાં હોય છે અને જીવનમાં નો વિશ્વાસ જે છે ને એનું પણ ઘણું મહત્ત્વ હોય છે. એટલે આત્મવિશ્વાસ જે છે ને એ સકારાત્મક વિચારસરણીનો જ આધાર રાખતો હોય છે. જો આપણને પોતાના ઉપર વિશ્વાસ હશે ને તો ગમે તેટલું મુશ્કેલ કામ હશે. આપણે સરળતાથી એમને પતાવીશું એમ અને આત્મવિશ્વાસ પણ ઘણી રીતે વધારી શકાય છે તો એ કેવી રીતે વધારી શકાય એ તમે મને જણાવશો?
હા. તો આપણે આપણું પાછળનો જે કઈ બી પ્રોબ્લેમ હોય એને યાદ કર વુ જોએ કે આપણે એને કઈ રીતે ફેસ કર્યું છે. અને આપણે વિચારવું જોઈએ કે હું આ પ્રોબ્લેમ છે આને પણ ફેસ કરી જ લઈશ ગમે તે રીત મેં એનું કરી લઈશ. તો ખુદના પર આત્મવિશ્વાસ રાખવો જોઈએ કે હું એ કરી લઈશ. ભલે ગમે તે થઇ જાય ભલે પછી મારે કોઈ બીજાની સલાહ લેવી પડે. પણ હું એ પ્રોબ્લેમને ફેસ કરી લઈશ એટલે આપણે વધારે ચિંતા ના કરવું જોઈએ એ ટાઈમે. એમને નકારાત્મક ના વિચારવું જોઈએ.
હા અને આજકાલ લોકો કેવું કે બીજાઓ સાથે છે પોતાની સરખામણી કરતાં હોય. અને સકા સરખામણીને કારણે જ જે છે એમને નિરાશા આવતી હોય. કે આમનું રિઝલ્ટ આટલું બધું કેમ સારું આયવુ, મારું રિઝલ્ટ કેમ ખરાબ આયવુ? પણ એ નથી જોતાં હોતાં કે એમનામાં જે સ્કીલ છે એ તમારામાં તમારામાં નથી અને તમારામાં જે સ્કીલ છે એમનામાં નથી તો બધામાં એક સર આખું ના હોય તો આપણે બીજાની જોઈ અને આપણે જે છે આપણું જે હશ વિચાર જે હોય આત્મવિશ્વાસ જે હોય એમને ઓછું ના થવા દેવું જોઈએ એમ.
હા, તમે સાચું કવ છો. એટલે આપણે આત્મવિશ્વાસને ક્યારેય ઓછું ના થવું દેવું જોઈએ. આપણે હંમેશા સકારાત્મક જ વિચારવું જોઈએ. તો આજે આપણે ઘણી એવી વાતો કરી લીધી તો આજે સારુ શે એવું સારા એવા ટોપિક પર વાતો કરી તો આપણે હવે નવાં ટોપિક સાથે ફરી મળશું.
તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.
હા.